હલો, જય શ્રી કૃષ્ણ.
કેમ છો?
હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ બી મજામા છું.
હેલો અવાજ આવે છે તમને સંભળાય છે?
હા અવાજ આઈ રહી સે તમે ભી સંભળાંય સે કે ની સંભળાય સે?
હા સંભળાય છે જો ને હું તમને એવું કું છું કે આપડી જે રસોઈ છે એ માત્ર રસોઈ જ નથી પણ જો ને એક પ્રકારનું આપણું ઔષધિ ઘર પણ છે આપણને કેટલી કેટલી બધી એ એવા પણ અહ વસ્તુઓ છે જે આપણને અ આપણી રસોઈમાંથી અહ ભોજ ખાલી ફક્ત ભોજન બનાવવા માટે નથી પરંતુ એક નાનકડી ઔષધલાય પણ છે, આપણા ઘરની રસોઈમાં એવી કેટલી બધી વસ્તુઓ હોય છે જે આપડા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદેકારક હોય છે. જેમ કે આદુ એ છે એ શર શરદી ઉધરસ અને ગળાની તકલીફને દૂર કરવા માટે ઉપયોગી છે અને આપણેે ચા આદુ વાળી ચા પીએ તો આપણને અ શર શરદી અને ઉધરસ થી થોડી રાહત પણ મળે છે છે અને જેવી જ રીતે હળદર એ તો એક પ્રાકૃતિક ઔષધિ છે હળદર વાળું દૂધ પીવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને ઈજા જલ્દી સાજી થઈ જાય છે અને તમે જોયું હશે કે કોરોનાની દરમિયાન આપ આપડે બધા જ લોકો હદરવાળું દૂધ પીવા જરૂરથી પીતા હતા એનાથી આપણી ઇમ્યુનિટી પાવર બઢતું હતું વધતું હતું
સાચી વાત કહો છો તમે તુલસીના પાન શરદી ખાંસી અને તવામાં બી લાભદાયક છે ઓર માનવ માનવમાં આવે છે ઓર તુલસીનું સેવન શરીરને તંદુરસ્ત રાખવામાં બી મદદ મદદ કરે છે ઓ લહસુન હળદે માટે માટે હરડે હરડે ફાયદેકારક છે રક્તચાપ નિયંત્રણ રાખવામા સહાય કરે છે અને શરીરની પ્ર પ્રતિકારક શક્તિ બી વધારે છે
બિલકુલ સાચું કહો છો તમે આપડે કેટલી બધી એવી ઔષધિઓ છે આપણે જેનો ઉપયોગ ઘરમાં રોજ જ કરતા હોઈએ છેએ અને એ આપણા માટે અ બહુ જ લાભદાયક હોય છે આપણે જેનું સેવન આપણી રસોઈ ઘરમાં રસોઈ બનાવવા માટે કરીએ છે અને જેમકે તમે કીધું કે મધ અને એવી તો કેટલી બધી વસ્તુઓ છે જેનું આપણે અ અમ રસોઈમાં પણ ઉપયોગ કરીએ છેએ અને આપડા એ થોડુંક આપણે જે કઈક ઘરઘતુ ઉપાયમાં પણ કરીએ છીએ જેમ કે લસણ તો તમે કીધું જ એની એની સાથે સાથે જીરું એ પણ પ્રાચીન ક્રિયા માટે ખુબ સારું હોય છે અને જીરાનું પાણી એ પેટની તકલીફમાં આરામ આપે છે અજમો છે એનાથી ગેસ અને અપજ જેવી સમસ્યાઓ અ માં ઉપયોગ આવે છે અને અજમાનું પાણી પીવાથી પેટ હળવું થઈ જાય છે
સાચું કહો છો તમે લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય હોય છે તે શરીરને તાજગી આપે છે અને રોગો સામે લડવામાં બી મદદ કરે છે તો મધ ઓર ખરાશ અને ઉધર સમા સમા લાભદાયક છે ઓર ગરમ પાણી સાથે મધ લેવાથી બી આરામ મિલે છે
બિલકુલ સાચું કહો છો તમે અને રસોઈમાં આવેલી કેટલીક બધી પ્રાકૃતિક વસ્તુ હું પણ આપણે ઉપયોગ કરીને આપણે આપણું સ્વાસ્થ્ય ચાલુ રાખી શકીએ છી ને આપણા વડીલો કહેતા હતા કે રસોઈ એ જ પહેલી દવાખાના છે આજે વિજ્ઞાન પણ આજ વાત સ્વીકારે છે કે કેટલી બધી પ્રાકૃતિક ખાદ્ય વસ્તુઓ સ્વાસ્થ્ય માટે બહુ જ લાભદાયક હોય છે જેમ કે મેથી આપણા રસોઈની એક મહત્વપૂર્ણ વસ્તુ છે મેથી દાણાથી આપણા પાચન સુધરે છે સાંધાના દુખામાં રાહત આપવામાં આવે છે અને શરીરને શક્તિ આપવામાં બહુ જ ઉપયોગી માનવામાં આવે છે અને તમે જોયો હશે કેટલા બધા સેલિબ્રિટી મેથી જીરું અજમો આ બધાના શેકીને પછી એનું પ્રિમિક્સ પાવડર બનાવીને રાખે છે જે જેને કે સવારે નવ નવા પાણીમાં લે છે તો એનાથી આપણે વાળ વાળમાં પણ અ સં સુધારો થાય છે સ્કિન પણ ગ્લો કરે છે અને આપડી અ પેટમાં પેટ સાફ કરવામાં પણ મદદ કરે છે
એક
હા
તજ ઓર અને લવણ રસોઈ ના મસાલા હોય છે એ ઓર છતા સ્વાસ્થ્ય માટે બી ઉપયોગી હોય છે
બિલકુલ તમે સાચું કહો છો અને અ આપણે જોઈ એ કે જેમને થાઈરોઈડ એવ એ થાઈરોઈડની વધારે ત ત તકલીફ હોય એ લોકો ધાણા એટલે કે ધણિયા એનો ભોજનનો સ્વાદ પણ વધારાવામાં આવે છે છે અને શરીરને ઠંડક પણ આપે છે અને ધાણાનું પાણી પીવાથી આપણે પાચનમાં પણ લાભ થાય છે અને જે લોકોને થાયરોઈડની તકલીફ હોય એ લોકો પણ પાણી ધાણાનું પાણી સવારે વહેલા નેરાડે કોઠે પીએ છે તો એમાં એમને ય ઈમ ફાઇદે એમના માટે પણ ફાયદાામંદ હોય છે
સાચી વાત કહો છો તમે ઓર કાલી મરી બી શરદી અને ગલાની તકલીફમાં બી ઉપયોગી માનવામાં આવે છે ઓર આદુ અને મઘ સાથે લેવાથી બી ઘણા લોકોને આરામ મિલે છે તો આયુર્વેદિકથી બી આરામ બહુ મીલે છે
બિલકુલ સાચું કહો છો તમે કાલા હિંગ પેટના ગેસ અને અપચત માટે પરંપરાગત ઉપાય માનવામાં આવે છે ભોજનમાં થોડી હિંગનો ઉપયોગ પાચનને સુધારવામાં મદદ કરે છે
ગુળ ઓર ફક્ત મીઠાસ માટે બી નથી પરંતુ તે લો લોહોતવાની એક સોત્ર પણ માનવામાં આવે છે ઓર જ્યાં પછી થોડો ગુળ ખાવાથી બી પાચન માં મદદ મળે છે તો નારિયેલ પાણી અને ચા શરીરને તાજગી આપે છે અને ગરમી ગરમીના મોસમમાં તો પાણી કમી દૂર
બિલકુલ બિલકુલ સાચું કહો છો તમે અને આપણે એ પણ સમજવું જોઈએ કે ઔષધિ સમાન ખાદ વસ્તુઓ ઉપયોગ સંતુલિત માત્રામાં કરવો જોઈએ કારણ કે કોઈ પણ વસ્તુ જો આપણે વધારે પડતી લઈએ તો એ આપણા સ્વાસ્થ હાનિકારક હોઈ શકે છે
સાચી વાત કહો છો તમે આ આજાના જમાનામાં ફાસ્ટ ફૂડ અને ફાસ્ટ ફૂડ કાફી ઉપયોગ વધારે કરવે છે લોકો તો ઉપયોગ વધી ગયો છે જો આપ આપણને આપ ની પરંપરાઓ રસોઈમાં રહેલા આદુઓ હળદર તલ તુલસી જીર અજમો લસણ અને અન્ય પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ બહુ કરીએ છેએ તો સ્વાસ્થ્ય ઘણો લાભ મીલે છે.
બિલકુલ સાચચ કહો છો તમે આપણે દાદા દાદી અને નાના નાની એમની પાસે પણ ઘણા ઘરેલું નુકસા હોય છે આ પરંપરાગત ગધ્યાન નને જાળવી રાખવું અને આપણી પેઢીઓને સુધારવું એ સુધાર પહોંચાડવો એ આપણે પણ જમ જિમ્મેદારી છે.
સાચી વાત કહો સો તમે કહેતામાં હું એ કહીશ કે સ્વાસ્થ્ય જીવન માટે મોઘી દવાયા કરતાં પણ સંતુલિત આહાર ઓર નિયમિત કસરત અને રસોઈમાં ઉપલબ્ધ પ્રાકૃતિક ઔષધિઓ વધારે ઉપયોગી સાબિત થાય છે.
બિલકુલ સાચું કોહ છો તમે કેટલી બધી એવી વસ્તુઓ છે જેનો આપણે રસોઈ ઘરમાંથી ઉપયોગ કરીને આપણે આપણા સ્વાસ્થ્ય સ્વાસ્થ્યનો ખ્યાલ રાખી શકીએ છી અને બધાને પોતપોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત તો રહેવું જ જોઈએ. સવારે વહેલું ઉઠવું પછી નવ નવા એવું પાણી પીવું અનેમ નિંબુ પાણી પીવું આપણે કેટલા બધા અ એવા આ શાકભાજી અને એવા રસોઈમાં કેટલા બધા એવી વસ્તુઓ એવા પદાર્થ છે જે આપણા અ સ્વાસ્થ્યને સુધારવા માટે બહુ જ ઉપયોગી છે અ એનો ઉપયોગ આપણે આપણને સમય સમય પર કરવો જોઈએ અને આપણા જે ડોક્ટર એવું નહીં કે તરત અ અમથી નાની અમથી કોઈ પણ બીમારી થાય અને તરત આપણે ડોક્ટર પાસે દોડી જઈએ જો આપણે ઘરનો આ ઉપચાર કરીએ રસોઈના ઘરનો જે પણ ઔષધિનો ઉપચાર કરીએ તો એનાથી પણ આપણને ફાયદો થાય છે તો આપણે આપણા માટે સમય કાઢીને આ જરૂરથી લેવું જોઈએ. જયારે અ બાળકો હોય છે એ બાળકો નાના હોય છે ત્યારે એ લોકોને શરદી જુખામ અ એવી એની બહુ જ સમસ્યા થાય છે તો એમને પણ શહેદ મધ અને આદુ એનો રસ પાવાથી એમને આરામ થાય છે. પછી જયારે બાળકના પેટમાં દુખે છે કે ગેસ થઈ જાય છે તો એના ઉપર આપણે અ હિંગ હિંગ એની હિંગ એને લગાવએ પેટ ઉપર તો પણ એનાથી આરામ થાય છે તો કેટલી બધી એવી ઘર તી ઉપચાર છે જે કરીને આપણે અ આરામ લાભ મળી શકે છે તો આપણે જરૂરથી એનો ઉપયોગ કરવો જોઈએ.
તો આપણા વડેલા બી કહેતા હતા કે રસોઈ એ જ પહેલી દવા છે ઓર ક્યાર આજે જ્ઞાન પણ બી અ આવતે સ્વીકાર કહે છે કે ઘણી પ્રાકૃતિક ખાદ વસ્તુઓ એને સ્વાસ્થ્ય માટે લાભદાયક છે.
બિલકુલ સાચું કહો છો તમે અ જો હવે અ ફરીથી આપણે આના વિશે ચર્ચા કરીશું અ અને કેટલી બધી એવી ઔષધિઓ પણ છે જે આપણા ઘરની નજીક પણ મળે છે તો હવે એનામાં એના વિશે પણ આપણે જરૂરથી અ વાતો કરીશું અને આ બહુ જ જ્ઞાનનો વધારો તમે પણ મને કેટલી બધી વાતો શીખવાડી એનાથી બહુ જ જ્ઞાનનો વધારો થયો મારો બી અને તમને પણ કંઈ ને કંઈ ઉપયોગ તો થયો જ હશે. તો ફરી મળીશું જય શ્રી કૃષ્ણ. હા.
જય શ્રી કૃષ્ણ.